હલો
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું બ શું ચાલે છે બીજું
બસ હમણાં તો શાંતિ ચાલે છે. આજે વિચાર્યું કે જુવોઓ ને આધુનિક કપડાં અને પરંપરાગત કપડાં
તમારો અવાજ નથી આવતો. હલો હલો હલો
હા.
હલો.
હાં.
હા, પહેલાં તમારો અવાજ નઈ આઇવો.
હા, એત કપડા અને જે પરંપરાગત કપડાં એટલે કે કઉ તો મોર્ડર્ન ક્લોથ અને ટ્રેડિશનલ ક્લોથ, આ વિષય પર તમારી સાથે થોડી ચર્ચા કરી લઉં.
અરે વાહ, આ તો ખૂબજ સરસ ટૉપિક છે. તો તમને શું ગમે છે, ટ્રેડિશનલ કપડાં પહેરવા
જોવા જઈએ તો બધાની પોત પોતાની અલગ- અલગ પસંદ હોય છે. પ્રસંગ પ્રમાણે હું અલગ- અલગ કપડાં પહેરવાનું પસંદ કરું છું, ઇવન હુંજ નહીં, બધાજ લોકો સમાજમાં રહેતા ઘણા લોકો ક્યારેક આધુનિક કપડાં એટલે કે મોર્ડર્ન કપડાં અને ક્યારેક ક્યારેક ટ્રેડિશનલ ક્લોથ જે પ્રમાણે જેવો પ્રસંગ હોય એ પ્રમાણે લોકો એ રીતે પ્રિફર કરતા હોય છે.
બિલકુલ સાચી વાત છે તમારી, જેમ કે ટ્રેડિશનલ કપડાં એટલે કે આપડા પરંપરાગીત કપડાંઓ એ આપણી સંસ્કૃતિને દર્શ દર્શાવે છે અને મોડન કપડાં છે તેમાં આપડે આરામ અને આરામ આરામ લાગે છે એ કપડાં પહેરીને, એટલે બધા પોતપોતાની સગવડ હોય એ રીતે કપડાંની
હા, મોડન ક્લોથ વધુ આરામદાયક અને વ્યવહારુ છે. આજકાલની વ્યસ્ત જીવન શૈલીમાં જીન્સ કે કુર્તી પહેરીને કામ કરવું ખૂબ સરળ પડે છે, તમેજ વિચારો સાડી કે ચણિયા ચોળી કે પછી કોઈ પણ પ્રકારના મોર્ડર્ન કલૉથેસ અથ છોડીને ટ્રેડિશનલ ક્લોથ પહેરીને રોજ આપડુ ઘર કા ઘરનું કામ કરવું ક્યારે ક્યારેક મુશ્કેલ બની જાય છે.
સાચી વાત છે તમારી, હું પણ પ્રસંગો અનુસાર જ મારી કપડાંની પસંદગી કરું છું, જેમ કે મારી કોઈક પૂજામાં કે કોઈ લગ્ન પ્રસંગમાં જવું હોય, તો હું ચણિયા ચોળી, સાડી કે એ રીતે ટ્રેડિશનલ કપડાંની પસંદગી કરું છું, બાકી આમ રોજિંદા જીવનમાં હું સાદા અને મોડન જે આરામદાયક કપડાં હોય છે, એવીજ પસંદગી રાખું
હા, પરંપરાગત કપડાની એટલેકે કપડાની વાતજ અલગ હોય છે. જોઓને આપડી સંસ્કૃતિમાં સાડી કે પછી અલગ-અલગ પ્રકારના પોશાક, પછી ચાહે કોઈ પણ સંસ્કૃતિ હોય, બધાની સંસ્કૃતિના અલગ-અલગ પોતાના એક પોશાક હોય છે. તે એકદમ આકર્ષક પણ લાગે છે અને તે આપડી સંસ્કૃતિ અને ઓળ દર્શાવે છે.
સાચી વાત કીધી તમે અને આજકાલ તો જુઓ ને ફ્યુઝન કપડાંનો પણ જમાનો આવી ગયો છ, કે તમે જીન્સ ઉપર કોઈક સાદી કુર્તી એવી પહેરી લો, તો પણ આરામદાયક લાગે છે અને મોડન અને ટ્રેડિશનલ બેવ ન સંભ
હા, ટ્રેડિશનલ કપ ડા. ક્યારેક, મતલબ જોવા જઈએ તો એક સંસ્ ની ઓળખ છે, વારસાઓનું પ્રતિક છે. ભારે ડિઝાઇન મિરર વર્ગ કે પછી અલગ-અલગ જાતનું અહ જે જે રીતેને બનાવવામાં આવે છે, એ અલગ જ હોય છે અને તહેવારો માટે એ સૌથી શ્રેષ્ઠ હોય છે. હા, એ વાત ખરી કે એ કપડાં થોડે ભારે હોય છે અને એને સાચવવા થોડા મુશ્કેલ હોય છે.
સાચ સાચી વાત છે, તમારી. એટલેજ તો આપણે રોજે તો આવાં ભારે કપડાંઓ કે સાડી, લહેંગા, એ પહેરી શકતા નથી, જેમ કે આપડે ઘણી આપડે ઓફિસમાં પણ કામ કરીએ છે. હવે ડેલી વર્ક માટે તો આપડે સાદા એવા મોડન જેમ કે જીન્સ ટોપ છે, જીન્સ કુર્તી છે, અથવા જીન્સ ટોપ છે એવું વધારુ સારું આરામ દાય
ધુનિ કપડામાં કોટન એ સિન્થેટિક મટીરિયલ હોય છે જે ગરમીમાં પણ રાહત આપે છે. અને તેની સ્ટાઇલ પણ આજ નિ જેેમ ટ્રેનડી હોય છે એટલે જ તો હવે ઇન્ડો વેસ્ટર્ન ફેશન
ડ્રેસ તો હવે ઈન્ડો વેસ્ટન ફેશન પણ આવી ગયો છે જેમાં આપણે પરંપરાગત અને આધુનિકનું મિશ્રણ કરી કરીએ છીએ જેમકે સાથે જીન્સ સાથે કુર્તી
ભારત કામવાળું જૅકેટ
ભારત કામવાળું જેકેટ બિલકુલ સાચી વાત છે તમારી આવી રીતે જ આપણે અલગ અલગ પ્રસંગો અનુસાર અને પોતાની આરામદાયક આપણને કમ્ફર્ટ એ રીતે જ આપણે કપડાંની.
હા ચોક્કસ કપ. ડા એ માત્ર ફેશન નથી પરંતુ આપણા વ્યક્તિત્વ અને આરામની અભિવ્યક્તિ છે.
બિલકુલ સાચી વાત કરી તમે બીજું તમે મને જણાવી શકશો કે ટ્રેડિશનલ અને મોર્ડન કપડામાં શું શું
હા આજ કલ અમુક. લોકો એવું. માને છે કે મોડર્ન કપ પડા ના પહેરવા જોઈએ અને આપણે આપણે સંસ્કૃતિને જાળવવા માટે આપણે જે પરંપરાગત ચાલી આવતા પોશાક છે એ જ પહેરવા જોઈએ. પણ ક્યારેક ક્યારેક આપ આપ આપણને પોતાને પણ સાચવવા ક્યારેક ક્યારેક મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક ક્યારેક આપણે પણ એમાં કમ્ફર્ટેબલ ફીલ નથી કરી શકતા. તા એટલા માટે આપણે સંસ્કૃતિ પણ સચવાઈ જાય એ રીતે અને તોય અને ક્યાં ખરાબ પણ ના લાગે એ રીતે કપડા ની પસંદગી કરવી જોઈએ
સાચી વાત છે તમારી કોને કયા કપડાં પહેરવા એ આપણે કોઈના પર લાગુ નથી કરી શકતા જેમ જે વ્યક્તિને જે કપડાં માફક આવે જેમાં એ આરામદાયક અનુભવે એ એવી જ પસંદગી કરે છે આપણે કોઈના પર આપણી પસંદગી ના થોપી શકીએ કે તમારે મોર્ડર્ન જ કપડાં પહેરવાં જોઈએ કે તમારે ટ્રેડિશનલ જ
હા આધુનિક કપડા રોજ બરોજ માટે સારા છે પણ આપણા પરમ રાગત વસ્ત્રુની જે વસ્ત્રોની જે શાન છે ને એ કંઈક અલગ જ છે. જોને કોઈ કુર્તો પહેર્યો છે તો એ વ્યક્તિ વ કેટલું નિખરીને આવે છે.
નિખારીને આવે છે એ તો તમારી સો ટકા ખરી વાર છે. અને તમે જોવોને આપણી પરા પરંપરાગત જે સાડી છે એ પહેરવાથી જ આપણું આપણું વ્યક્તિત્વ કેટલું ખીલીને આવ આવે છે. એ તમે કોઈપણ પ્રસંગમાં તમે સાડી પહેરી શકો છો કે લગ્નમાં કે નાના મોટા પૂજાઓમાં કે ઇવન ડેલીવેરમાં પણ તમે સાડીનો ઉપયોગ
હા એ વાત તો ખરી અને એમાં આપ આપણેે લાગી પણ કેટલા સરસ છે ક્યારેક પૂજા હોય કે ક્યારેક લગ્ન પ્રસંગ હોય તો આપણે આપણી સંસ્કૃતિને જાળવવા માટે જ નહીં પરંતુ પોતાની પસંદગી પોતાને સારું લાગે અને પોતાને પણ ગમે એ રીતે અગર આપણે પરંપરાગત વસ્ત્રોને ધારણ કરીએ તો આપણું વ્યક્તિત્વ પણ નિખરીને આવે છે.
ને આવે છે. સાચી વાત છે એમ પણ જોવો ને દરેક સમુદાયમાં, દરેક લોકોના સમાજમાં પોતાનો એક પરંપરાગત પોશાક તો હોય જ છે અને દરેક લોકો પોતપોતાના એ પરંપરાગત પોશાક
હા એ વાત તો છે. મોર્ડન કપડા એ આજ કલની જેવી ફેશન થઈ ગઈ છે આપણે જૂનું જૂના જે વસ્ત્રો જૂના વસ્ત્રો તો ના કહેવાય પણ જે આપણી જૂની પરંપરા ચાલતી આવી છે એને છોડવું નથી. અને નવું અપનાવવામાં પાછળ પણ રહેેવું નથી. કપડાં ગમે તે હોય એ આપણને આત્મવિશ્વાસ આપે છે અને આપણી મર્યાદા જળવાય એ જ સૌથી મહત્વનું છે.
તમારી વાત બિલકુલ સાચી છે. આપણે જૂની પરંપરાગત અ પરંપરાગત કપડાંઓની સાથે સાથે આજની નવી પેઢી આજના આધુનિક અ કપડાંઓનો પણ ઇસ્તેમાલ કરીને બેવ નો સમવય સાથીને સા
હા સાચી વાત છે. એટલે જ તો આજે તમે ઘણી જગ્યા ક્યાંય જોયું હોય કે ટીવીમાં, કે પછી કોઈ પણ જગ્યાએ કોઈ ફિલ્મ સ્ટાર હોય કે કોઈ પણ હોય એમના જે અ ડ્રેસ ડિઝાઇનર હોય તે મોર્ડન ટ્રેડિશનલ કપડાઓનો સંયમ સાથે થાય એ રીતે પણ ડ્રેસ ડિઝાઇન કરતા હોય છે અને એ પણ ઘણા
અને એ પણ વાત સાચી છે કે આપણેે અ અ જે પ પ પુરાની પરંપરા ચાલતી એ આવી છે એને છોડવું ના જોઈએ અને નવા જે મોર્ડન ક્લોથસ છે એને અપનાવામાં ખચકટાહટ ના અનુભવવું જોઈએ. તમારું શું કેવું છે આ પર?
બિલકુલ સાચી વાત છે. મારા માટે તો મોર્ડન અને ટ્રેડિશનલ બંને જ કપડાંનું એટલું જ મહત્ત્વ છે. વ્યક્તિએ પોતાના સમય સંજોગો અને પ્રસંગો અનુસાર કપડાંની પસંદગી કરવી જોઈએ અને મ મને મોડન કપડાં પ્રત્યે પણ કોઈ વાંધો નથી. મોડર્ન કપડાં આપણને આરામ આપે છે કમ્ફર્ટ આપે છે કેમ કે રોજિંદા ના જીવનમાં આપણને એટલા હેવી લેંગા ટ્રેડિશનલ નથી કેરી
હા સાચી વાત છે અને સાથે સાથે આપણે સંસ્કૃતિને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. ચાલો ત્યારે તમારી સાથે આ વિષય પર વાત કરીને મને ઘણું જાણવા મળ્યું જય શ્રી કૃષ્ણ.
મને પણ તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો. જય શ્રી કૃષ્ણ.